હલો.
હા બોલો મજામાં. હા બોલો હા હા હા.
તે મને મેસેજ કર્યો. કે કઉ હું કોલ કરું તું તરત કોલ લગાઈ ના દેવાય.
મેં એક કોલ તો કર્યો હતો પણ કોઈ ઉઠા અ મેં કર્યો બી ખરો ફોન એક વાર વાત બી થઈ મારે.
આ નંબર પરતો વાત નહી થઈ ભઈ તમાર.
તો મારે સ્મૃ સોરી સ્મૃતિ હતું નામે સોરી.
ઓકે ઓકે મે તો આનો મેસેજ આયો મે તો કોલ કેમ ના આવ્યો અને મારે બી એક કોલ બાકી હજુ માં ર બે કોલ બાકી છે તો મેધું લઈ હું કોલ કરીને પૂછી જોઉ.
ના વાંધો નહી આમાં નામ નહી લેવાય એવું.
હા.
નામ નતું લેવાનું.
ઓકે હવે. શું કરૂ?
કઈ ન વાંધો નહી, ચાલે એ તો-
હાં, તને, તું, ક્યાં થી બોલે છે?
હું, અહીં નડિયાદથી જ.
નડીયાદ થી જ છે, હું બી નડીયાદ થી જ છું. ઓકે, તુ શું કરે છે?
હું તો, અત્યારે હાઉસવાઇફ છું.
લે, તાર અવાજ પછી તો લાગતો નહીં, તુ હાઉસવાઇફ છે. હું બી હાઉસવાઇફ જ છું.
હ હાઉસવાઈફ છું, અત્યારે તો, ઘરે અત્યારે મતલબ- હમણાં જ મારે, વ મારા છોકરો હમણાં જ માર પ્રેગ્નન્સી રહી ને? એટલે મારા છોકરો, જે હજી અગિયાર મહિના જ થયા છે. અને એટલા માટે-
ઓકે, મેરેજ હમણાં જ થયા એટલે-
ના ના, મેરેજને તો ત્રણ વરસ થશે.
ઓકે.
પણ, હવે શું કહેવાય પ્રેગ્નેન્સી પછી - મીન્સ પ્રેગ્નેન્સી હતી ત્યારે, જોબમાં શું કે હેલ્થને બધું સારું ના રહે એટલે પછી- શું કે, આપણે જોબ છોડી દીધી હતી મેં. એટલે અતાર તો હવે ઘરે છુ. એટલે વર્ક ફ્રોમ હોમને એવું કઈ હોય ને તો વાંધા નાઆવે. અહીં આપણે નડિયાદમાં જ રહું છું.
ઓક, હું પીજ રોડ પર જ રહું છું.
અ, બરાબર. પીજ રોડ- એક મીનીટ, હ તમને અ ખાલી હું કઉ છું. હું તમને પછી મેસેજ મેસેજ તો કરીશ જ. પણ કહું છું કે- પર્સનલ વસ્તુઓમાં નહીં વાત થાય એવી.
શુ, ફરથી બોલ
પર્સનલ વાત આમાં નહી થાય એવી.
ઓકે ના આપડે એવી વાત નઈ કરવી આપડે કોઈ બી ટોપિક લઈ લે વાંધો નઈ.
એટલે એમ એટલા માટે મેં તો ખાલી એટલે કીધું કે. મ જયારે હું મલવા ગઈ ને ત્યારે મને એવું કીધું હતું કે આ. કોલ જ્યાં રેકોર્ડ થતો હોય રે રેકોર્ડિંગ હોય ને તો એમાં પર્સનલ વાત નહીં કરવાની એમ. બીજું કંઈ નહિ.
હા નઈ કરવાની ઓકે કોઈ વાંધો નહી ચાલ તું કઈ બીજું કે તારું. શું ભણી છું કે શું એ વાત કરું વાંધો નહી.
કઈ નહી મેં બી કોમ કર્યું છે ને. પેલા અમે વચ્ચે અમદાવાદ રહેવા જતા રહ્યા હતા. મેરેજ પછી તરત કેમ કે મારા હસબન્ડની જોબ ગાંધીનગર હતી.
ઓકે તો અત્યારે શું કરે છે? આ વર્ક સિવાય.
એટલે એમના પછી શું કહેવાય. જોબ ચેન્જ કરી એટલે પછી અમે લોકો પાછા નડિયાદ આવી ગયા. નડિયાદ આઈ ગયા એટલે હવે એ અપડાઉન કરેને અમે લોકો ઘરે. હું અત્યારે ઘરે જ છું વર્ક ફ્રોમ હોમ હોય શોધ વર્ક. ફ્રોમ હોમ ઘરેથી કામ આપણે કરવાનું હોયને તો વાંધો ના આવે એટલે પછી હું આમાં જોઈન થઈ ગઈ.
ઓકે ત્યાં અ હું બી એક વર્ક ફ્રોમ હોમ આતો કરું છું એના સિવાય બી એક કરું છું.
હમ.
તે મોદીકેરનું નામ સાંભળ્યું છે?
શેનુ નામ?
મોડિકેનું નૅ.
મોદી કેર?
હમ.
ના કેમ?
નઈ સાભળ્યુ?
ના નહીં સાંભળ્યું મેં.
શું વાત કરે છે ઓકે ચાલ વાંધો નહીં. જો મોદી કે કંપની છે ને એ બી વર્ક ફ્રોમ હોમ જ આપે છે આપણને. ઘર બેઠા વર્ક આપે છે. હું એમાં વર્ક કરું જ છું ઓલરેડી મારે ન એમાં જો. અ તું ફ્રી હોવ ને તો હું તને છે ને એક યૂટ્યુબ નો વિડીયો મોકલી દઈશ.
હા.
અને પછી એનો હમ લાઈવ સેશન ચાલુ છે ત્રણ થી ચાર નું.
હા.
અને એનો વિડીયો પણ છે અમારી પાસે હું એ મોકલી દે પછી તને લાગે કે ના મારે જોવું છે. તો હું તને લાઈવ સેશન પણ મોકલી આપીશ. બેઝિકલી છે ને આ એક પ્રોડક્ટ બેઝ કંપની છે.
હમ.
એમાં આપણેે આપડા ઘર ની જે સવાર થી ઉઠી ને આપણે સવાર માં થી સાંજ સુધી સવાર ઉઠી બ્રસ્થી મળી રાત્રે નાઇટ. ક્રીમ એમાં આપડું બધું જ આઈ ગયુ ડિટર્જન્ટ આઈ ગયો પાવડર આ આવી ગયો. એલ્કમ્પાઉડર, શેમ્પુ, તેલ પણ બધું કેમિકલ ફ્રી પ્રોડક્ટ છે.
બરાબર.
એમાં એ બધી વસ્તુઓ આપણે સેલ નથી કરવાની આપણે આમાં કેવું પોતે યુઝર બનવાનું અને પછી બીજા આપડે હ આપણી ટીમ ક્રિએટ કરે, બધી ઇન્કમ આપણને ટીમ ક્રિએટ કરે આ ટીમ જેટલી મોટી થાય આપ- એમાં આપણી ઇન્કમ આવે.
તીજ જેવુ
હા, પણ ના વેસ્ટેજમાં ની પ્રોડક્ટ બધી એકવ અમુક જ પ્રોડક્ટ- અહિયાં બધી પ્રોડક્ટ કેવી છે- - કે આપડી હેર કેર, સ્કીિન કેર, સપ્લીમેન્ટ પછી આપડા- ફિટનેસ માટેનું પણ છે, પછી એગ્રીકલ્ચરના પ્રોડક્ટ પણ છે- -પછી આપણા ઓટો કેર છે પછી- પર્સનલ કેર, હોમ કેર પછી- વેલનેસ એટલે સપ્લિમેન્ટ, તને ખબર છે સપ્લિમેન્ટ શું હોય?
સપ્લિમેન્ટ તો ખબર છે, આપડણેે જે કેપ્સ્યુલને બધું લઈએ.
હા, પણ એ જે કેપ્સ્યુલ આપણેે બધી અત્યારે લેતા હોઈએ છે ને- એ, અમુક એલોપેથીક હોય છે. પણ, અહિયાં જે બધા સપ્લિમેન્ટ મળે છે ને- એ બધા આપણના આયુર્વેદિક ટાઈપ- આયુર્વેદિક આપડે પણ કેવુ, પાવડર ફોર્મમાં આપણે ફાકી બહુ ખાઈ નહી શકતા- પણ, એના બદલે આ લોકો ફૂડ ફૂડ- શાકભાજી છે- -પછી ફ્રૂટ છે, પછી ઝાડના પત્તા છે, એનું બધું પ્રોસેસ કરીને- -એ લોકો આ સપ્લિમેન્ટ બનાવે. અને એ બી કેમિકલ ફ્રી. તે આપણને હામ તો કરે જને કઈ ના કઈ અંશે આપણને બેનિફિટ જ કરે એવું પ્રોડક્ટસ છે અહીયા. કેલેમાં હમવર્ક કરું છું વેસ્ટીજ છે પણ એના એટલા બધા કેવું છે બધા પ્રોડક્ટ નથી એની પાસે વૈષ છે પછી યસ બીસ છે.
ઓ પછી ઓ લઈને એવા કઈ આવે છેને અલગ અલગ
એમ વે પછી ફોર એવર છે પણ ફોર એવર અને એમ વે ના પ્રોડક્ટ બધા કોસ્ટલી છે અને અહિયાં જે રેન્જ છે ને એ બધી આપડી મિડલ ક્લાસને બી ફાઈ જાય ઇવન આપણા ઘરે કામ કરતા જ કામ વાળા હોયને એ લોકોને બી પોસાય એવી એવા પ્રોડક્ટ છે.
બરાબર હા બરાબર
એ તમદ ઘણા સારા પ્રોડક્ટ છે હું એવું હશે તો તને યુટ્યુબ નો વિડીયો મોકલિશ. જોઈ લેજે પછી હું કાલે તને યાદ કરીને આ મોકલી દઈશ એનું
બરાબર, બાકી હું પંચાલ જ છું મોદીમાં મેરેજ કર્યા છે.
હું પંચાત છું તું?
હા મેરેજ મોદીમાં કર્યા છે.
ઓકે તો તું પો પ્રોપર ક્યાં ને છું તલે એ વાત છોડ હમણાં. હા અ એ હું તમ પછી કોલ કરી સીધા ઠક છે. હ, ઓકે ચ બીજું હવે તારા વિશે કઈક કે તારે
કઈ નઈ ના ના હજી તો એ દસ અગિયાર મહિનાનો જ છે.
અગિયાર મહિના
હમ એટલે તો જોબ છોડી દેવી પડી મારે કેમ કે અત્યારેને જરૂર બધા મેનેજ કરી બધા કેય કે બધા નોકરીને છોકરું સાચવે જ છે ને ઘર વાળા છોકરું સાચવે આ કરે તે કરે એમ.
હમ.
બધા કે છે કે તું થોડુંક મેનેજ કરના આમ નથી મેં કીધું મેનેજ તો બધું કરીએ તો થઈ જાય પણ છોકરાને અતાર જરૂર આપડી હોય અને હું નોકરી કરવા જતી રવ હવે કાલ ઉઠીને છોકરું રહે તો બા દાદા લોકો જોડે જ બરાબર હ. અત્યારે આ તો મારી મેન્ટાલિટી કઉ છું કે બા દાદા જોડે રહે કાલ હવાર છોકરું ઉઠીને એ મોટો થાય નોકરી કરવા જાય ત્યાર પછી આપણે એને કઈ કહેતા કે મમ્મી તારા જોડતો ટાઈમ હતો નહી મારા માટે
સેમ પોબ્લેમ સેમ મારી હવે મારી વાત કરુંને તો મારે બી એજ હતું. હું પ્રોપર છ છું બરોડાની છું મેરેજ નડિયાદ થયા તો અહિયાં મારે જોબ મળતી હતી પણ કે અહિયાં બરોડાના બેસ પર અહિયાં એટલું બધું છે નહી. આપડે ચાર પાંચ હજારની સેલરી મળે. અને આખો દિવસ જતો એટલે મેં પછી એ ચોઈસ કર્યું કે મારા છોકરાઓને ટાઈમ આપવો છે.
બધા કે કે છોકરા બાપરે બરાબર નહીં છોકરાઓ બધા એવું ક્યાય ખરા કે છોકરાઓ જોઈને સમજે કે મમ્મી પપ્પા આટલી મહેનત કરે છે, આ કરે છે, તે કરે છે, એમ પણ આ આજે નહીં ઉઠીને કા કાલે મોટા થઈને આપણને કહેતો ખરા જ નહીં કે મમ્મી તું તો નોકરી જતી રહેતી હતી
હ
તે મન બ
પણ આજની જનરેશન કે એમાં કોઈ બે મત નહીં આજની જનરેશન કે એમાં કોઈ બે મત નહી
એમ મન કે તાર કઈ જોઈતો હોય તું મને કઈ રતે હું તને કશું નાતો પાડતો નથી તને કેરવામાં
પછી આપડે જેવું આપ્યું હોય એવું આપણને મળે ને આપડે બેટા તાર માટે મે આટલું અત્યારે સુ નાનો છે
હું ગણાવાની એ ગણાવાની એ આખું અને અમુક બાબતે મારા મેન્ટાલિટીમાં કેવું આવે છે કે કાલ ઉઠને કાલ, ઉઠીને મારા છોકરો મને એવું કે કે મમ્મી તે માર તું તો નોકરી કરવા જતી રહેતી હતી બરાબર હું તો આખો દિવસ મારું મારી જીવન માર જરૂરિયાતો હું અ પડ્યો નવું શીખ્યું કશું કર્યું એ તો બા દાદા એને ઘરના લોકોએજ જોયુ તુ તો હતી ની એ ટાઈમે મારા એ અહેમ મુલ શુ કેવાય ફર્સ્ટ ટાઈમનું જે પોતાનું હોય કરેલું એમાં તો તું હતી નહી તે મને બધી સહલિયત તો તું અત્યારે મને કેને તાર શું જોઈએ છે હું તને આપી દઉં મેં તને ક્યાં ના પાડી એ ટાઈમે કોણ હમજે તું ભાઈ મારા જોડે આપણે કંઈક, એ ટાઈમે તે ત્યારે મને તારે ટાઈમ જોઈતો હતો ત્યારે તે મન ટાઈમ ના આપ્યો હવે ત્યારે તને મારો ટાઈમ જોઈશે, ત્યારે હવે મને ટાઈમ નથી હવે હું મારા, મારા કામ જીવનમાં વ્યસ્ત થઈ ગયો છું
હમ, સો ટકા ની વાત છે
એવું થઈ જાય એટલે પછી મેં કીધું કે હશે નોકરી તો આજે નઈને કાલે છે જ બરાબર
છે અનેક વસ્તુ છે આપણી પાસે જે બી સ્કીલ છે ને આપડે શીખેલુ છે ન આજે નહી ક્યારે આપણને કામ લાગશે જ મા મારે
હા, બોલો ના મેક્યો પછી રાખી દઉુ કે આપણે જયારે જો અત્યારે તો ખાસા બધું પોઝિટિવ હોય છે, અને નેગેટિવ હોય છે, એમ પણ નેગેટિવ ત્યારે વધારે થાય આપડા જોડ, બો બધાને નેગેટિવ એકવાર વધારે થાય એટલે કોકવાર એવું વિચાર કે જ છોકરો ભણતો થશે ત્યારે જે સ્કૂલમાં ભણે એજ સ્કૂલમાં નોકરી કર લેવાની એને જોડે જવાનું, જોડે આવવાનું
તુ હમજી જા બે વસ્તુ સચવાઈ જાય જોડે જવાનું, જોડે આવવાનું, એના પર ધ્યાન બી રખાય, આપણી જોડે બી રે આપણી જોડે ટાઈમ બી સ્પેન્ડ થાય, બરાબર છે
મમ્મી, પપ્પા માર જોડે રહે છે મારે નાની વસ્તુ નાનામાંથી નાની વસ્તુ હોય ને તો મને મને કોઈની જરૂર નથી બસ માર જોડે આ બે છે ને આજ મારી દુનિયા છે બસ
બસ, અત્યારે એજ જરૂર છે, એજ જરૂર છે, અત્યારે
એટલે
આપડે સેજ બી ધ્યાન ખેચ અ ધ્યાન બહાર જશે તો છોકરું સાઈ પર ક્યાં સસે ખબરનહી પડે આપણને
અને આમ બધાની મેન્ટાલિટી તો મગજમાં સુુંચા છે આપણે જોઈ ની હકવાના એટલે કે તારા મમ્મી તો આમ તારા પપ્પા તેમને છોકરાનાં મગજમાં પછી શું ઇમ્પેક્ટ પડે કે કોઈ આપણા દેખતા તો કોઈ બોલવાનું નથી બરાબર
નહી તો કોઈ જ નહીં, પણ આપણું છોકરું આપણાની આપણું જોયેલું હશે ને તો એ જ આન્સર આપી જશે આપણે આન્સર પણ નહી આપવો પડે.
અને બહાર ચલો ઘરમાંથી કોઈને બહાર લઈ ગયું બરાબર તો બહારના શું કેય કે બહારના આપણને નફરત કરતા હોય તો છે પછી છોકરાના મગજમાં એવું જ નાખવાના કે જો જો તારી મમ્મી તો નોકરી જતી રહી તને મૂકીને છોકરી છોકરા નો મગજ વિકસત થાય એટલે શું કહે કે મમ્મીને મારા મમ્મી માટે હું ઇમ્પોર્ટન્ટ નથી. નોકરી ઈમ્પોર્ટન્ટ છે
હમ
એટલે પછી મેં બધું છોડી દીધું ને કીધું કે હું ભલી ને મારો છોકરો ભલો બસ
ઓકે ચાલો હવે તો થઈ ગઈ છે દસ ઓકે થઈ ગયા કટ કરું છું તને પર્સનલ કોલ કરું છું તો ઓકે ચલ બાય
હમ બાય